હેલો અવાજ
હા હમણાં જ
હા
તમે બોલો કે તમે બોલો
તમે બોલો ને
હમ માફી માંગવી કમજોરી નથી એ ટોપિક છે
માફી માંગવી કમજોરી નથી બરાબર છે સમય આવે ત્યારે કંઈક અમને કેમ થોડુંક નમતું મૂપી મૂકીને થોડુંક નમતું માફી માંગવી જરૂરી છે તમે તમારા ઈગો રાખવાનો કમ સાઈડમાં મૂકી દો ને પછી તમારો જ વાક છે કે કદાચ સામેવાળા નો વાક એતો છે પણ થોડુંક નમતું મૂકી ને માફી માંગીલો એ બરાબર છે
હમ એટલે આપણું કહેલું માને કે સોરી બોલવાથી મોટા લોકો ભી એવું માને કે પોતે ભૂલ કરે આપડે ભૂલ કરે તો આપડે ચાલો માફી માગી લઈએ પણ મોટા લોકો ભૂલ કરે તો એ લોકો કોઈ માફી ના માગે નાના લોકો ની કોઈ વેલ્યુ ના હમજે એટલે એ લોકો હમજતા હશે આઈ થિંક કે સોરી બોલવાથી એમની કિંમત ઓછી થઈ જાય પરંતુ એવું ના હોવ જોઈએ મકું એમને એવું લોકો હિંમત આ જ કરી શકે પોતાની ભૂલને એક્સેપ્ટ કરવી ને પછી એક્સેપ્ટ કરીને સુધારવાનું શું કેવાય. એવું નહી કે ખાલી સોરી દર વખતે એકને એક ભૂલ કરે પછી સોરી બૂલ દે એવું ના આવું છે. સોરી બોલવુ જોઈએ પછી એ ભૂલને સુધારવાનો પ્રયત્ન કરે તો આમ રિયલ સોરી કહેવાય. ખાલી બોલવા પૂરતું ના બોલવું જોઈએ એમ.
તમારા જે ભૂલ થ જે ભૂલને પણ સુધારવી જોઈએ માફી માંગવી જોઈએ બરાબર છે પછી સુધારો પણ એ કરવો જોઈએ.
હમ. બોલો આગળ ટોપિક.
એક મિનિટ માણસ પોતાનો નિર્ણયોથી નિર્ણયથી બને છે કે નસીબથી.
હમ હું થયું કાંઈક તો બોલો.
દરેક વાતમાં તર્ક હોવો જરૂરી છે લોજીક હોવું જરૂરી છે ટોપિક. ચેન્જ કરી નાખીએ આપણે.
હ.
કયો ચાલો દરેક વાતમાં તર્ક હોવો જરૂરી છે
હોવા જરૂરી છે હું ખબર.
હા.
શને બોું અપક તખ નવાનો.
શું.
ટોપિક મેં બોલું તમને રવા દો.
હા ટોપિક સારું છે બોલો કાઈ વાંધો નહી ચાલો તમે
જીવનમાં સૌથી મોટી ગરીબી શું છે?
ટોપિક ફ્લૂ લાગે એમ દેશની મોટા મોટી જે ઓલી તે પ્રોબ્લેમ છે ને બેરોજગાર રોટી કપડા મકાન એવા જ ટોપિક તમે ગોતો તમે મારી ટોપિક ની વાત કરો તો
તન નહી ખબર તા બોલો ચાલો
હા તો શું છે ગરીબી મોટા મોટી તમે કયો
જો ગરીબી એકલી પૈસા જ ના હોય અમુક લોકોને એવું હોય કે એમ અમુક લોકો હોય જો મેં એક મારી એક ફ્રેન્ડ છે. તે એમ કેતા પૈસા તો બહુ છે. પણ કેવું એના છ મહિનાની કે આઠ મહિના નથી તો એ મમ્મી પેલા મમ્મી ડીવોર્સ આપી દીધો હતો તો સેકન્ડ મમ્મી છે એમના પણ કેવું કે સેકન્ડ મમ્મી એટલું જેવું કેવું કે એને એવું છે કે હ માર મમ્મી મને એટલું બધું પ્યાર નહિ કરતા એમ રીઅલમાં એવું જ છે મેં એમના ઘરે ગઈ તી તો તેમ વધારે આગળ તી બી ખાલી પૈસા થી ના હોય અમુક લોકો પ્રેમ થી હોય અથવા અમુક લોકો ને એવું હોય કે કે ઈમાનદારી થી કોઈ શું કેવાય ખબર નઈ આવે હવે તમે બોલો
એટલે તમે કયો એમ પોત પોતાની રીતે કઈક ને કઈક પોતાના પ્રશ્નો હોય તમે ગરીબી સાથે જોઈન્ટ કરી શકો છો કે કોઈ દુઃખ પડતું હોય તો એ રીતે એ માણસ એ રીતે ગરીબ છે એમ કે તમે કીધું એમ એના મમ્મી બીજા મમ્મી છે પેલા મમ્મીને ડિવર્સથી અલગ થઈ ગયા છે. તો ઈ એના મમ્મી દ્રષ્ટિ આમ કઈ ગરીબ કઈ શકાય ખરા કોક તમે કયો એમ તો કોકે એના ભાવ થી ભૂખ્યા હોય છે કે બધાને જોલા કેમ આપડે ગાય કે કોઈ પ્રાણી ની વાત કરીએ તો એના તો કાઈ આપડે પૈસા થી આપણે સંબંધ નથી માનતો એને આપણે ભોજન આપીએ છીએ વાત થોડો ઘણો પ્રેમ કરીએ છીએ ભાવ છે એમની પ્રત્યે તો એની આપણે એને ધૂધકારી દઈએ કેને પાટો મારી દઈએ તો એ રીતે આપડી સારી વાત નથી એમ તો એ પ્રમાણે ભાવને આપણે ગરીબાઈ કેહેવાય ખેલતું
હમ્મ. પછી બીજું બોલું મું ને દરેક વાત નો જવાબ આપવો જરૂરી નથી.
દરેક વાત નો જવાબ દો જરૂરી બરાબર છે અમુક સમયે શાંતિ રાખવી એ પણ બહુ મોટી વાત એવું કેવાય છે કે તમે કઈક તમારું કઈક સારું કરતા હોય કે કોઈ તમારી ગ્રોથ ની વાતચીત કરતા હોય એમ કે શાંત પડી જવું જેટલું બને એટલું શાંત હોય ને એમ કેવાય શાંત પાણી ઊંડા શાંત જયારે ઊંડા મૂળ એવું કઈ કહેવત છે કે જેટલું શાંત પાની હોય ને, એ એના તળિયું બહુ ઊંડું હોય એમ.
હમ.
જેટલા તમે શાંત પડી જાવ ને, એટલે વધારે તમને. ગમે કાર્ય કરતા હોય તો, બધા ના ફરજત જવાબ દેવા એ જરૂરી નથી.
હા, એટલે એવું કેમ અમુક લોકોને કેવું બોવેલો ઘુસાઈ જાય. કે કોઈ એમના ઉશ્કેર છે, આ જોઈ. ઈ ગુસ્સો આઈ જાય, પણ એવું ના કરવું જોઈએ, બધાને ઈગ્નોર માવા જોઈએ. આપડ પોતાનું જ કામ કરતા એવ જોઈએ દરેક વખતે. ની વાત સાબિત કરવી જરૂરી નહી, એમ દરક વખતે લડવું જરૂરી નથી. અમ કળ ચુપી ર એમ તો કે હાર હો એમ
બરાબર છે.
હ, પછી હવે તો. જે મળર્યું છે, તેની કદર કરો.
બરાબર. પણ ટોપિક કે, જે આપણને મળ્યું છે, કદર કરો કે, સંતોષ રાખો બરાબર જોયએ.
આ તો બધા ટોપિક આ ગયેલા છે, કઈક બીજો.
આ ટોપિક જ આપડે એમને જ વાતચીત કરી લઈજે, ઈ જશે એમનું. કે, તમે છેલ્લે જે ફરવા ગયા એ સ્થળ નું સ્થળ વિશે અનુભવ ગયો કેવો? અનુભવ તમારો નહી હતો.
છેલ્લે ઈ મેં ગઈ હતી, આબો અંબાજી. ત્યાં બહુ સારું હતું. હા, તે જ કઉું છું, શાંતિથીંળો વચ્ચે ભૂલબૂલ ના કરો. તો ત્યાં મસ્ત એમ પેલા તો અંબાજી તો છેલ્લે ગયા તમે. લાબુ ગયા તા. તો આબુ ગયા તો, ઉપર મસ્ત પહાડી પર જવાનું હતું. પછી બાકા છુકા રસ્તા એટલે નીચે જોઈએને, તો એવું લાગી, ગ આમ પડી જ જવા ના જાણે. પણ ઉપર ગયા, પછી એકદમ વાદળ મા હતા. પછી કયું હતું? એલું ગુરુ શિખર નામનું હતું, જે અતાર હ પણ પણ હતું. ત્યાં ગયા, પછી ત્યાં જ ગઈને, મેગી ખાધી હ હા. એટલી મસ્ત લાગે. પછી ફોટો કેપ્ચર કર્યા. તાહિયાનું વાતાવરણ એમ બહુ સારું હતું. બસ બીજું ત નઈ ખબર. પછી આવીને અંબાજી માતા ના અંબાજી કય, માતાજી ના દર્શન કર્યા, એવું થીયું.
બરાબર છે, પરું તો બોલું
હા, બોલો.
બરાબર છે, કે તમે કીધું એમ, તમે માઉન્ટ આબુ વઇ જઈએ તો, અમે એક સમય આપ માઉન્ટ આબુ અત્યારે, હું બે-ત્રણ વાડ સ્કૂલ માંથી ફેમિલી સાથે ટ્રીપમાં ગયેલો.
મેં બી યાર, ગયા વર્ષ ગયી તી મેં બી.
અને એ જગ્યા એમ કેવાય તો આપડે. ગુજરાતીઓનું ઘરનું હિલ સ્ટેશન એટલે માઉન્ટ આબુ એમ કહી શકાય.
હમ.
કે એમાં એક તો નજીક છે અને હવે તો. બધાને ચરું પણ પેલા એવું શરૂઆત હતું જયારે માઉન્ટ આબુ નું શરૂઆત થઈ કે જે બધે અત્યારે, બસ માં જતો ને હોવે તો પોત્ત પોતે બધા ડ્રાઈવીગ કરીને પણ જ પેલા ચલાનું ચડાણ નું ચડાણ છે એના ચડવું છેને ગાડી લઈ એ થોડુંક રિસ્કી લાગતું હતું, પણ રોષ સારા થઈ ગયા છે એટલે વાંધો નથી આવતું. અને એની ખુબસુરતી એ જ છે કે તો કેટલી હાઈટ ઉપર છે. છતાં નક્કી લાઈક તળાવ છે, જેવું તળાવ છે જોરદાર, અને શિયાળામાં એનું ટેમ્પરેચર કેટલું ડાઉન ને બરફ જામી જાય એવુ કામકાજ છેં અહીંયા.
એવું, હ એ નથી ખબર.
બરફની ઉપર પરત જામી જાય છે જયારે શિયાળો બહુ વધી જાય ને ત્યારે.
ત્યાં પછી એક મંદિર બી હતું સોમનાથ મહાદેવ નુંક ત્યાં માછલીઓને બધા હું કેહેવાય. ખવાનું નાખતા તા.
ખોરાક આપતા હોય ગોળી પી પ્રમાણે.
હ, તળાવ જેવું હતું કે નાનું લેક જેવું.
હા. પછી, આપણા દેશનું કઈક સાતમા આઠમા નંબરે આવે છે. હાયેસ્ટ પોઈન્ટ જે છે ને આપડું ગુરુ શિખર તમે જે વાત કરીએ છીએ.
ને પછી ઈ એક ને એક પ્લેસ છે કે ડેટકા ને કંઈક કેવું હોય પથ્થર ઇ છે સેટ થયેલો છે કે ડેટકાની ગત ઇમા ઉભી થાય છે.
તો?
અ ફ્રોગ-ફ્રોગ પ્લેસ ક-કેવાય છે કે ભાઈ સનસેટ ન્યાનો પોઈન્ટ વધારે. વાયરલ છે સનસેટ પણ બધા જાય.
ત્યાં છે પેલું જમ્પિંગ જેવું શું કેવાય એને. નહી યાદવ રાખું પણ એવું સ્કેચ કે કઈ તો સેફ નહીં.
હા બન્જી જંપિંગ નવી તે કઇક.
બનજી જનપીંગ નહી સોલો યાદ નહિ આવતો હમણાં મને.
અને ઘરની બધી હવા તો અલગથી લાઈટ કરવામાં પણ ઘણી બધી ડાયટ ને બધું શરૂ થઈ ગયું છે.
હા.
અને હવે ઘણું બધું આબુ માં ડેવલપ થયુ છે વિચારો જેવી વાત એવું કે એટલું પર્વત ઉપર છે તોય એટલી બધી ફેસિલીટી ની મળી રહે છે, સારું કેવાય.
હા, તે આ એ બી બહ મસ્ત છે. શું કેવાય? બોગન વેલા ના ઝાડ ક્યાં બહુ બધા છે, આ અલગ-અલગ ફ્લાવર ના છે એ મને તેય બો ગયીમું કે. મને થોડુંક બધે એ એક બે તણ દાડકી કાપી લોઉ ઘરે લઈ જઉ એવું કપાય ના.
પર્યાવરણ ન નુકસાન ન કરે બરોબર પણ જરૂરિયાત હોય તોને લાવો તો એ પણ નુકસા
હા, પણ એ તહી થી લાવીને એવુંવાય એવું.
હા બરોબર છે એ અને પોતાના શોખ તમે ત્રણં વેસ્ટ કરીને ફેંકી ગ એ નુકસાન કરી છે તમે. ગ્રો કરવા માટે ઘર ના હો તો બરાબર.
તો કઈ તેને ફેંકવા હા નથી જ તોડવાનીટ લાવવા હાટ જ તોડવાની હતી.
બરાબર.
બીજું તો તહીયા શું હ છે બધું જ છે.
તો પછી બીજું આગળ નેક્સ્ટ વાતચીત કરીએ તો દસ મિનિટ તો થઇ ગઈ છે.
હા તો મુકી દોઓ આવા તલ
હા સર્વ દસ મિ છે ઓકે ચાલો ચાલો
અગ્ઞાર મી થને
ને મિનિમમ દસ મિનિટ